હેલો.
તું, એ કોલેજ માટે શું વિચાર્યું છે.
હમણાં વિચાર્યા નથી. મે
ઓ, તો, એડમિશન લીધું કે નહી, લીધું.
નઈ હમણાં નઈ લીધું.
હ સારું મેં પણ વિચારી્યું જ કરું લૂ ખબર નહી પડે.
હા.
બતાવ તુંમ.
ખબર નહી પડે, કે કઈ, કોર્સ સારી હોય કે નહી હોય.
હા, બરાબર મેં પણ બી કોમ બીબીએ પીસીએ એમાં કન્ફ્યુઝ છું.
હા મેં પણ સેમ.
તો, શું કરવાની.
એમ તો, મને બીકોમ કરવાનું મન થાય પણ વિચારું છું હમણાં.
હા મેં પણ બી. બી એ. એમ વિચારું એક કામ કર તું મારા જોડે આવી જજે કોલેજમાં.
હા ઠીક છે હા.
તું ક્યાંથી કોલેજ. કરવાની.
મેં વાપીથી.
ઓ સારું. હા મેં પણ. ત્યારથી જ કરવાની. બોલો પા હા. અને બધા ફ્રેન્ડ પણ ક્યાં કોલેજ જાય ખબર તને?
ની એ લોકોનુ ની ખબર મને.
ઓ સારું.
હા, ઔર બતાવ તું. કોઈ સારી કોલેજ હો તો મને બો બોલ ની.
કોલેજ તો ઘણી બધી છે.
હા.
તને કોઈ કોલેજ ખબર હોય તો તું મને કે.
હ, મેં પણ કહું તને, પણ ખબર નહી પડે શું કરું મેં.
હા. બતાવ જે કઈ સારી કોલેજ હોય તો.
તાવુ મેં. હા. અને આપડા બધા ફ્રેન્ડ ક્યાં છે?
બધા ફ્રેન્ડ ને તું કોલ નઇ કરી
ની કરીયે હમણાં, એ લોકો પણ કાલેજ હોધ્યા કરે ને. પ્લે હા એ લોકોને પૂછું, તું પણ વાત કરજે. હા તું પણ વાત કરજે આ લોકોને કોલેજ હારુ.
જો સાથે જઈએ તો બોઓ મજા પડશે તમે ત્યારે.
બી બી એ પણ સારું કોર્સ છે.
હા.
તુ બી કોમ કરવાની?
હા એજ વિચારું છું મેં.
તું બી કોમ ની કર, બી બી એ કર મારા જોડે.
ઠીક છે. જોઈશું જ જેવું હોય તેવું, કરી લઈશ.
હા જે સારું લાગી તે કરી લેવાનું
હા
હા બરાબર ને
હા
મેં તો બે ત્રણ ટીચરથી પણ પૂછ્યું છે
શું કીધું એ લોકોએ
હા ટીચર પણ કહેતા હતા કે બી સી એ બીબીએ સારું છે બી કોમ એટલ સારું નહી મળ આગળ જઈને એટલું તમને કામ નહી આવશે કેમ કે એ આઈ નું આવી ગયું ને એટલે
હા
તું બતા તારું શું કેવું છે બીકો માટે
બીકોમ માટે તો મને સારું જ લાગતું છે એમ ખરાબ નહ મને
હા એ તો છે સારું જ છે બટ મેં પણ વિચારીએ ખું શું કરું બીું કે બીબીએ
હા
હા કઈ નહી બીસીએ માટે પણ બરાબર છે પ્ર બી પ્રો ફ છે બીસીએ જ લીધું છે
ઓ
હા મેં તને બીકોમ માટે પણ જાણકારી બધું કરીને આપું કઈ કોલેજમાં તું એડમિશન લેશે
હા આપજે જોઈને મને ખબર પડે તો મેં તેજ રીતે કઈ પણ કરી લઈશ
હા બરાબર ને હ પણ બધું ઇન્ક્વાયરી કરું છું કે કઈ કોલેજ સાાડી છે કાંઈ યુનિવર્સું જવાનું તું કે ન કઈ કોઈલે
કોલેજ ન તો મને એટલું નહ ખબર
અરે યાર કરવું તો પડશે ને આપણને
કરવું પડશે પણ જે સારી હોય પેલા ન્ક્વાયરી કરું તો તને કેવું મે
હા બરાબર છે તો સારું કીધતો
હા એમ તો આર કે દેસાઈ પણ સારી છે અમારી ત્યાં છે જો
હા એ તો બરાબર છે મેં પણ જોયું છે રોફેલ કેબએસ એ બુ હા કઈ નહી આપણેે કોલેજમાં જઈને ઇન્ક્વાયરી કરી લઈશું
હા
હા તું પણ જજે સાથે પું આવા ન કઈ તું મારી સાથે આવે ને કોલેજ
હા આવી જઈ તો જ લ એસે હા
હા હા. તો બરાબર છે. તો આપણેે બંને સાથે તે જયશું.
હા. જ્યા જ્યાં એડમિ શન લેશે તું ત્યાં તેઓ મને ખબર કરજે.
હા આપણને ફીસ પર તો પતા લગાવું પડશે ને કેટલું ફીસ છે કયા કોર્સનું કેટલું.
હા.
આપણને પરવડ પડે એટલું જ કરવાનું ને.
હા.
કાઈ ની જોવું પડશે મને પણ. તું બતાવ. તું તું પણ કરજે જાણકારી. આઠજ લે તું તું અલગ અલગ કોલેજમાં જઈને લઈ લેજે મેમ લોકો સાથે મળી લેજે.
હા, મેં જાઉં છું. જોવા માટે.
હા હા ગજન મે જ્યારે જાઉ હું તને બોલાવીશ.
હા, બોલાવજે ધ્યાનથી.
તું ફીરી છે ને. હા, તું ફીરી તો છે ને?
હા, ફ્રી છું મેં.
હા, તો સારું મેં જ્યારે તને મેસેજ કે કોલ કરું આવજે તું.
હા.
હા. મેં વિચારું છું કે ચાલ આપડે બી કોમ કરી લઉં.
હા, કરીએ તે ની થિયું બધા કર લિસ તમે.
હા, ને બધા આપડા ગ્રુપ બધા બી કોમ કરે લે તો સારું ને.
હા.
હા, મેં પણ એ જ વિચારે કર્યું. કાઈ ની કોલેજમાં જસ ઉ તો બધું જાણી લઈશ.
હા.
એ પણ સારું છે બટ શું કરું ફેમિલી પ્રોબ્લેમ પણ છે. એટલું આપડે કમાવી એ નથી. બરાબરને.
હા બરોબર.
તા તારું શું છે?
મારું કઈ ની મલે.
તું ભીકુમ કરી શકે ને.
હા કરી શકું મેં.
ઓ ઓ બરાબર છે ત કાઈ ન આપણે બિલકુલ કરીશું.
હા.
હા. એ પણ વિચારી યા કરું કઈ કોલેજ માં જવાનુ
હા.
બે ત્રણ કોલેજ જોયું છે. તું પણ સાથે ચાલજે બે ત્રણ કૉલેજ મારા સાથે. હા શું કરું કોલેજ છેને તો વિચારીયા જ કરું.
હા.
એમ કોઈ કોલેજમાં નહી જવું પડે ને. વધુ જોવું પડશે. કઈ સારી જ છે કઈ. હા જેટલી સારી કોલેજ છે એટલું સારું આપણને ફ્યુચરમાં કામ આવે છે.
હા.
ખબર છે ને.
હા ખબર મને.
હા તો તું ચાલ ને મારી સાથે.
હા ઠીક છે.
હા. બે ત્રણ ફ્રેન્ડ ને પણ કઈ દેજે તું.
હા કેયશું મેં.
હા આપણે બી કોમ કરીશું.
હા ઠીક છે.
હા બરબર ને. તું રેડી રેજે મે કોલ કે મેસેજ કરું તને.
હા, ઓકે.
તો ઠીક છે, બાય.
બાય.